હેલો
હા કેમ છો?
હેલો
હા કેમ છો
ગુડ મોર્નિંગ બસ મજામાં કેમ છો તમે
બસ અમે પણ બી મજામે
અત્યારે તો સવારમાં વાતાવરણ કેટલું સરસ હોય કે આ વાતાવરણમાં પડે સંગીત સાંભળીએે તો કેટલી મજા આવી જાય
હાંચી વાત બહુ ઠંડુ ઠંડુ પવન આવે છે બાદલ જેવા તડખો દેખાતો નહી બ છાયો માયો છે
હાં
બાલ નો કેવો સરસ ઓક્સિજન આપને મળે છે આવા પાણી નો પ્રદુષણ નો
હા એટલે હા એટલે આપડે આ વાત તણ આપડે મ્યુઝિક સાંભળીએ અને આપડા મૂડ ને કેટલી ઈફેક્ટ આવે ને એ વિશે આ પડે થોડીક વાત કરીએ આગળ કે સંગીત આપડા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે તે માત્ર મનોરંજન નું સાધન નથી એ આપડા મનને લાગણીઓને મૂડ પર આ પડી ઊંડી અસર કરે છે એમ રાખું ખુશી હોય કે દુઃખ દરેક ભાવનાને વ્યક્ત કરવામાં આપણને સંગીત તે એક મહત્ત્વ ભૂમિકા ભજવે છે
હાંચી વાત છે
હમ જયારે આપડે ખુશ હોય ત્યારે આપણને ઉત્સાહ ભર્યું સંગીત કે આપડે આમમાં આનંદ વધારે છે આપણને મજા આવી જાય છે આપને ગમતું સોંગ સાંભળી લઈએ ને તો
હાચી વાત હે
અને બીજી બાજુ આપડે જયારે દુખ દુઃખી થતા હોય આપડે ટેન્શનમાં હોય ત્યારે આપડે શાંત અને એકદમ મધુર મધુર સોંગ આપડે મસ્ત શાંત વાળું સોંગ સાંભળી લેય તો આપડા મનને શાંતિ પણ મળે છે અને આપડું ટેન્શન ઘટાડવામાં એક સંગીત મદદરૂપ બને છે આપણને
સાચી વાત છે આપડે સંગીત સાંભળીએ તો આપણું ટેન્શન શીખબર દૂર આપણે દિમાગમાં ના બેઠે પલે સંગીત સાંભળવાની આપને મજા આવે
હા મજા આવે એ કેટલા લોકો શું છે કે ભણવામાં યોગ અથવા ધ્યાન દરમિયાન પણ આમ ફ્રી પડે એટલે સંગીત સાંભળી લેતા હોય ઘણાને શોખ હોય છે સાંભળવાનો
હાચી વાત હવે શું થઈ કે બધા માણસને આપણે પેલાં પુરાના સોંગ હાચ લતા લતા મંગેશરના સોંગ બહુ સારા છે
હા
હાંચી વાત અને પુરાના સોન્ગ આપણે સારા લાગે
હા અત્યારે બધા અ અત્યારના સોંગ કરતાં આપણને પેલાના સોંગ બધા આપણને શાંતિ મળે શાંતિ થી સાંભળવાનું મન થાય કે એના લિરિક્સમાં આપણને થોડુંક મજા આવે એવા થોડાક અર્થપૂર્ણ સંગીત હતા પેલાના
હાચી વાત હે
હમ અને એવા સોંગ સાંભળી લે એટલે આપણને આમ એકાગ્રતામાં વધાર કરવામાં મદદરૂપ બને છે એવા સોંગ
હાચી વાત છે તમારી
હમ
ના આપણે પહેલાંના સાંગ સાંભળીએને તો એક એક અક્ષરનું આપણને ખબર પડે કે આ શું બો બોલે છે સાચી વાત કે નહીં
હા સાચી વાત છે
ના હવે વધારે બધા મ્યુઝ્યિક બધા ફૂલ કર તો આપને ખબર ના પડે હવે અવેરા સાંજમાં આપડે એટલું બધું મજા ના આવે
મજા ના આવે પેલાના સોંગ જે સાંભળવાની મજા હતી એ મજા કઈક અલગ હતી
સાચી વાત છે તમારી ને એવા મોસમમાં આપણે બહાર જઈએ ને કોચ દાડે ને આપણે મોબાઈલ ઉબાાઈલ મતલબ મોબાઈલમાં ભી આપણે જાતે બતે પોતે સાંભળીએને તો બી સારું લાગે બહાર ફરવા જઈએ એવા મોસમમાંને આપણે સોંગ બજાવએ પુરાણ સોંગ તો હવે બધા ફેમિલી હંગાથી હોવે તોવી આપણે મજા આવેવે
મજા આવે સાચી વાત છે હમ અને સંગીત આપણને ખાલી માનસિક સ્વાસ્થ્ય માટે જ નહીિ આપણા શારીરિક સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક છે એ આપણું ટેન્શન ઘટ ઘટાડે છે અને હૃદય ના ધબકારા સંતુલિત રાખ શખવામાં પણ મદદ કરે છે
હાચી વાત છે
શરીર નો આરામ નો અનુભવ કરાવે છે એટલે કેટલીક વસ્તુ હોસ્પિટલમાં દર્દીઓને આરામ આપવા માટે પણ સંગીતનોો ઉપયોગ કરવામાં આવે છે
હા સાાચી વાત છે.
એ દરેક વ્યક્તિની સંગીત ની પસંદગી અલગ અલગ હોય છે. કોઈને શાસ્ત્રીય સંગીત ગમ. હો કોઈને લોકગીત ગમતું હોય. કોઈને ભજનો ગમતા હોય. કોઈને પોપ ગમ. હોય. કોઈને ફિલ્મી ગીતો ગમતા હોય.
ને તમે કહો ને તો, મને તમે કહોને તો, મને બહુ પુરાના ભજન બહુ ગમે છે.
હા હા! એટલે પેલાના સોંગ સાં. ડવાની મજા આવે. અને એ સોંગમાં આપણને કંઈક ભાવપૂર્ણ દેખાય.
સાચી વાત.
હમ!
સાચી વાત.
એટલે આપણને દરેક પ્રકારના સારા સંગીત આપડ મનને ખુશી આપે છે ને એક નવી ઊર્જા આપે. છે એટલે એ સાંભળીને આપણને. મજા આવી જાય. હમ
ના આપણે બધા પૂરી ફેમિલી આપણે હંગાતે હોય ને, તો આપણે ઓર મજા આવે.
હા હમ! એટલે શું છે? કે આજના આપડા બીજી જીવનમાં કેવું છે? કે સંગીત. આપણને થોડો સમય ચિંતા અને થાતથી દૂર લે છે.
હાચી વાત હૈ.
હા રોજ એટલા બીસી હોવાના કે સાંજ. પડે થાકી જવાના ને સાંજે ગમતા સોંગ સાંભળી લેશું, તો આપડો થાક દૂર થઈ જશે.
સાાચી વાત અરી બઉ સરસ સાાચી વાત.
હમ અને મન શાંત હશે. મન ફ્રેશ હશે તો, આપડો આત્મવિશ્વાસ એ વધશે. અને જે આપડી લાઈફમાં એક પોઝિટિવિટી આવશે.
સાચી વાત. ને આપણે મજા બી આવ્યો. આપણે સાંભળીએને તો આપણે મજા બી આવે. ગમે તે આપણે આજુબાજુમાં કોઈ રાડ કરતા હોય, કોઈ બૂમ પાડતા હોય, તો આપણી. આપણે સાંભળીએ નહીં. પેલાં આપણે મ્યુઝિક મે આપણું ધ્યાન બધું જતું રહે. સાચી વાત કે નહીં? ગમે તે આપણે બૂમ પાડીએ બહાર તો આપણે. સાંભળી નહીં ને આપણે. બધું ધ્યાન આપણે સંગીત મે જતો રહે આપણે. સાંભળીએ ને એના માટે આપડ બાર નુ ધ્યાન આપણે ઓછું આપીએ પછી.
હા એ છે ને
ને મજા બી આવે. આપણે સંગીત સાંભળીએ તો.
હા! એટલે સંગીત એ કેવી એમ સર્વવ્યાપી ભાષા કેહેવાય. કે જે શબ્દો વગર. પણ લાગણીઓને વ્યક્ત કરી શકાય છે. એ આપણા મૂડને સુધારે છે. અને મનને શાંતિ આપે છે.
હાચી વાત હૈ.
અને જીવનમાં એક શાંતિ સુખદ એક સુંદર અનુભવ બનાવે છે.
સાચી વાત હે. ના હવે એવું નહિ આપડે. ગમે તે જગ્યા જઈને તો, આપણા જોડે જ આપણા હંગાત જ સંગીતો હો. ગમે તે મોબાઈલમાં લગાવી. રેડિયો, ટેપ બધા કેટલા બધી હવે તો સુવિધા છે.
હમ!
સાચી વાત કે નહી? આપડે એવું નહિ કે આપણે ઘર બેઠી હોબળએ, આપણે ગમે તે્યા જગ્યાએ જાઓ. ગમે્ય તે તકીદી નને. જગ્યાએ જઈને આપણે મ્યુઝિક ચાલુ કરીને સાંભળીએને તો બી આપણે મજા આવે. હવે તો, ગમે તો આપડણે બજાર માં જઈએું કેટલા બધા બધી દુકાનો મ્યુઝિક ચાલુ છ હોવે.
હા હા! સાચી વાત છે.
હવે જમાનું એવું જ છે. બધા મ્યુઝિક બનાવ તો ચાલતું જ નહીં. કેમ ગમે તેને છોકરોને. ના આપણે ભી આપણે ભી ઘર મે. કામ કરીએને તો બી આપણે મ્યુઝિક લગાવીને તો, આપણે મજા આવે કામ કરવાની બી કા. કામમાં આપણે વધારે મન થાય.
હા એજ મ એટલે પેલાના સમય થી લઈને આપણેે આજના. આધુનિક યુગ સુધી. સંગીત બધા બધી વ્યક્તિના જીવનમાં એક મહત્વનું એમ સ્થાન ધરાવે છે.
હચચી વાત હે.
એ એ ખાલી મનોરંજન નું જ સાધન નથી. ઈ આપડા મનને શાંતિ આપે છે આનંદ આપે છે નવી ઉર્જા એક શક્તિશાળી એક માધ્યમ બને છે એમ.
હાચી વાત છે.
અને સંગીતમાં એક એવી અદભુત શક્તિ છે કે તે વ્યક્તિના મૂળ ને લાગણીઓને. વિચારો ને આ થોડા જ સમયમાં બદલી નાખશે.
સાચી વાત હ.
હમ્મ હમ્મ. આપડણે સંગીત સાંભળી લેશું એટલે આપણો મૂર્ તરત ચેન્જ થઈ જશે.
સાચી વાત હા તમારી તમે સહી કીધું. સંગીત સાંભળી ને તો આપણે કેટલું બધું આપણે થાય નહી ગમે ત્યાં આપણે ટેન્શન ન હો તો આપ મ દૂર જ તતોરે.
હા એટલે. હા એ જ એટલે દરેક વ્યક્તિ ના જીવનમાં કેવું હોય કે સુખ દુઃખ સફળતા કરતા ચિંતા ઉત્સાહ જે બી હોય એમ બધી લાગણીઓમાં પસાર થતા હોય તો એ એક. બધા સમયે આપણને મ્યુઝિક એક આપડો સાથી બનીને ર
હા સાચી વાત એ.
હમ્મ.
આપણે ઘરમાં આખેલા હોય તો બી આપણે મ્યુઝિક ચાલુ કરીને તો આપને એવું લાગે આપ હંગાતે કોઈ હે. ને આપણે ગમે તે આપણે મજા આવે આપણે સાથે મ્યુઝિક આપણે મ્યુઝિક સાથે સાથે આ બી આપણે બોલબોલ કરીએને તો મજા આવે આપણેા સંગાતે ગાણો ગાઈએ તો.
હા અને જયારે આપ હા અને જયારે આપડે બહુ જ ખુશ હોય ને, ત્યારે આપણે એમ આનંદમય ગીત એવા સાંભળી લે તો આપડે ઉ સાહ વધારી દેય અને જયારે આપણે મન આપણા મનમાં કોઈ ટેન્શન હોય દુઃખ હોય. ત્યારે એક આ મધુરને એમ શાંત સંગીત સાંભળી લઈ તો આપણને શાંતિ આપે. દુખને હડવું કરવાવામાં મદદ કરે એમ
હા અચછી વાત હૈ.
એટલે આપડે સંગીતને કેહેવાય છે ને કે એક મનની દવા પણ કહી શકાય.
હાચી વાત હૈ. ને આપણે ગમે તેમાં ગમે તેનું ટેન્સન હો હોય, ને તો આપણે સંગીત મ્યુઝિક ચાલુ કરીએ ને. તો આપણે ખબર નહીં કે આપણે ટેન્શન ન કે, નહીં આપ સંગીતમાં આપણ ધ્યાન જતો રહે પૂરો.
હા.
સાચી વાત નહી આપડે મજા બી આવે.
હા અને કેટલાક લોકો તો કેવું કરતા હોય સવારમાં ભજન કે કોઈ એવા સોંગ ગીતો થી જ શરૂઆત કરતા હોય છે.
સાાચી વાતે સાાચી વાત હૈ.
હમ્મ.
ને મજા બી આવે સાંભળવાની એના માટે આપણે સંગીત આપણા માટે સારું કેવાય.
હા.
હાચ વા ત નહી.
હા.
હમ
એટલે સંગીત એ કે મનોરંજન જ નથી. થી આરોગ્ય ના ક્ષેત્રમાં એ પણ એમ
ચલો હવે મને તમારે સાથે વાત કરવાની બહુ મજા આવી છે. ને મને બહુ બહુ ગમ્યું છે, બહુ સારું લાગ્યું છે. ને મને સંગીતને બધું જોવાને મળ્યું, શીખવાને મળ્યું.
હા હા હા સારું સારું ફરી મળીએે પાછા.
હા અચ્છી વાત એ ને મજા બી આવી પણ મને